બસ ફાઇન ફાઇન ફાઇન હું તમને કાલે જ યાદ કરતી અ એક હમણાં આજકાલ સાંભળવા મળે છે કે ભાઈ થોડા દિવસ થાયને લોકો ના એટલે નવા કપલ હોય છે વરસ બે વરસમાં ડડીવોર્સ થઈ જાય લગ્નને દિવસે લગન કેનસલ થય જાય હમણાં જ એક તાજેતરમાં છે ને અમારી સાથે સ્કૂલ એક કલિક છે એ અચાનક થી આવી જોબ જોઈન કરી એમએસસી બીડ ખુબ હોશિયાર છોકરી એટલી સ્માર્ટ ને એ લોકોના સમાજમાં અરેન્જ મેરેજ કર્યા એનાથી બે વરસ નાનો છોકરો હતો પણ કઈક કન્સ્ટ્રક્શન નું કામ કરતો હતો ને સડન બી વરસ ન નફા એટલે ડિવોર્સ થઈ ગયા ડિવોર્સ કરીને આવી કમ્પન્સેશનમાં એણે કઈ નથી લીધું બસ એક જ કારણ કે મને ફાવતું નથી ને પેલા છોકરાઓને ત્યાં જઈને કામ ખૂબ કરવું પડે છે ને એ લોકો ક છોકરો કઈ કમાતો નથી એના કરતા હું વધારે કમાવ છું એવું બધું ને પછી અહં જુલાઈમાં સ્કૂલ જોઈન કરી એટલે રસ ડિવોર્સ લઈને આવી ને છ આટ મહિનામાં તો પાછી ફરી મુંબઈમાં એપ્રિલમાં લગ્ન પણ કરી લીધા અત્યારે કે છે સુખી છે પણ આવી રીતના સડનલી અ છોકરાઓ આજકાલના છોક રા તમે એટલા બધા ડિવોર્સ ના કેસીસ સાંભળવા મળું છું બ્રેકઅપ થઈ જાય ડિવોર્સ થઈ જાય બોવ મને મીન્સ બ અજુબતું લાગે છે કે આટલું બધું જલ્દી માઇન્ડ ચેન્જ થઈ જાય આજકાલના છોકરાઓ છે ને કોઈ કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર નથી
આમાં એવું નથી આમાં કેવું છે કે ખરેખર તમે જોવો કે મારા હિસાબે આનું મૂળ કારણ છેલ્લા દસેક વર્ષમાં હું એવું જોઈ રહ્યો છું કે આ ટીવીમાં જે અલગ અલગ જે સીરિયલો આવવા લાગી અને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ અને તમે જેમ કીધું એમ કે છોકરીઓની એક અલગ અપેક્ષા હોય હસબન્ડ આગળથી હસબન્ડની એક અલગ અપેક્ષા વાઈફ આગળથી હોય તો એની કારણે શું થાય છે કે બેચ થવાનું નથી કારણ કે જે રીતે ટીવી સિરિયલમાં જે અલગ અલગ સિરિયલો બતાવી રહ્યા છે અને એનો જે ટોપિક જે લે છે એ ટોપિકમાં જે ખોટી રીતે દર્શાવી રહ્યા છે. ઈ બહુ અસર કરી રહ્યું છે મને એવું લાગે ગે છે આજ કાર છે કે વધારે પડતું આ ટીવીમાં આવી જાતની સિરિયલોએ મારા હિસાબે તો ગવર્મેન્ટે પણ વિચાર કરવો જોઈએ અને બધા જ વિચાર કરવો જોઈએ ઘર જે પણ જોતા હોય એટલે બીજા પણ જોતા હોય કે ભાઈ આવું વસ્તુ જોવી કે ના જોઈ અને શું ફોલો કરવું બીજું કે જે અ તમે જે વાત કરી એમ કે ભાઈ ચલો બીજા લગ્ન એલે તરત કરી લીધા કારણ કે ત્યાં સારું મળળ્યું હશે કે જે પણ છે એક્સવાઝેડ પણ હું એમ કહું કે તમે ચલો એક તમે છોડીને બીજું તમને મળ્યું બરાબર છે એ વાત સાચી છે પણ જેને તમે બહુ સરસ કીધું એડજસ્ટમેન્ટ કરું બહુ આજકાલના યુગમાં તો બહુ હવે ડિફિકલ્ટ થઈ ગયું છે પહેલાં કેવું હતું કે ભાઈ લગલો જેને કહે કે પહેલાં તો તમારા આપણા બાબા વખતે તો એવું હતું કે એકબીજાના બોઢએ નહીં જોતા અનેલે ભાઈ હા પાડી દીધી મોટા ભાઈ કીધું એને લગન કરી લો કરી લે એવી રીતે જવારો ચાલતો પછી આપડો જમાનો આવ્યો કે ચલોઈ એકબીજાને જોયા એલે બાર ફરવા ગયા એલે મળ્યાને તો પણ એડજસ્ટમેન્ટ કરી લે આપણે દિવસો કાઢી લઈએ પણ હવેના આ જે ફાસ્ટ મુવિંગ જે જમાનો કહીએ છીએ આપણે સારું પણ છે ખરાબ પણ છે પણ અસર ઘણી થઈ રહી છે. અને મને એમ લાગે છે કે એલું વધારે પડતું આ દેખાદેખીનું વધારે પડતું થઈ રહ્યું છે. એ લીધે મારું આવું પાડું છે તમારું શું કેવાનું છે આ બાબતમાં
હા તમારી અમ વાત એકદમ સાચી છે. કદાચ એ વસ્તુ હોઈ શકે સિરિયલો ની ને સોશિયલ મીડિયા ની અસર હોય શકે અ પિક્ચરોની પણ અસર હોય શ પિક્ચરોમાં બતાવે છે કે ભ કોઈ હીરો-હિરોઈન બહુ સરસ રહે છે ને આમ કરે છે ને તેમ કરે છે. પણ જો જોવા જઈએ તો વાસ્તવિક જીવનમાં એ લોકો પણ અ દરેક અ સ્ટેજમાંથી પાસ થતા જ હોય છે પણ એ લોકો એ લોકોની પબ્લિસિટીને કારણે અમુક વસ્તુ બહાર પાડી શકતા નથી હવે આપણે ઘણા એવા અ સોશિયલ મીડિયા અ ઘણી મોટી હસ્તીઓના આપ આપણે ઉદાહરણો ન્યૂઝમાં સાંભળતા જોઈએ છે, કે ભાઈ આ લોકો ના ડડીિવોર્સ થઈ ગયા, ને આમ થઈ ગયું તેમ થઈ ગયું, હમણાં જ મેં એક રીસન્ટમાં એક કેસ સાંભળ્યો હતો, કે હસબન્ડ વાઈફ ના અ મે મેરેજ થયા અને પછી કઈક એ લોકોને કઈક ખબર નહ શું થયું હશે ઘરમાં નહી ફાવ્યું હોય બંને એજ્યુકેટેડ ખૂબ હતા. એટલે કમાતા ધમાતા હતા, એટલે એ લોકોનો ઈગો પણ સારો એવો હતો. એટલે ન ફાવ્યું તો એ લોકો છૂટા થઈ ગયા, પછી અ વાઈફ એ પતિ ખુબ કરોડપતિ હતો એટલે વાઈફે સારી એવી મોટી ડિમાન્ડ મૂકી, ને આ લોકો પાસે પણ અઢળક પૈસો હતો, એટલે એ લોકો એ પૈસા પીનેને છૂટું કરી દીધું, એ છૂટું તો કરી દીધું પણ ફરીથી પાછું એજ, એજ સાયકલ રિપીટ થઈ, એટલે શું થાય છે કે ઘણીવાર છોકરાઓની સામે અમુક છોક બંનેનો વાક કાઢું છું, આજકાલ તમે એક તો મને કોઈ વાર એવું લાગે છે કે વુમન એમ્પાવરમેન્ટ, ની જે વધારે પડતું ઇમ્પોર્ટન્ટ જે આપવામાં આવ્યું છે વુમન એમ્પાવરમેન્ટને કારણે, એને કારણે અ અ અમુક સ્ત્રીઓ કે છોકરીઓ વધારે માથા પર ચડી ગઈ છે, ન કરવાના કારણે એટલે અમુક તમે કેસ જો ફાઇલ કરશો ફાઇલ જોશો અ જે અહ, એબ્યુઝ ના કે ને બધા હોય, તો એ પચાસ થી સાહીઠ ટકા તો ખોટા કેસ હોય છે, અમુક-અમુક ખોટા કે છે કે ભાઈ આણે મને માર્યું ને તે માર્યું, આમ કર્યું ને તેમ કર્યું. એટલે એને કારણ એને કારણે શું થઈ જાય છે કે સ્ત્રીઓને એક, અ એક હથિયાર મળી ગયું છે કે ભઈ અ અમારા માટે કાયદો બહુ સારો છે એટલે અ અમે લોકો કઈ ભૂલ કરતા જ નથી, જે ભૂલ હોય છે એ પુરુષોની અને છોકરાઓની જ હોય છે, પણ હું એવું નથી માનતી અત્યારના જે ઉદાહરણો જોઉં છું, છોકરીઓ પણ અમુક વખતે હઠ કરીને બેસે છે, પોતાનું જ ચલાવે છે હવે નો ડાઉટ છોકરી પોતાના ઘરેથી અહિયા આવી હોય, તો એણે પણ એડજસ્ટ કરવું પડે અને સામે વાળા એ વધારે કરવું પડે. કારણ કે, બહારના કોઈની દીકરી આપણે ઘરે લાવીએ છીએ, એટલે હું પણ એ મેન્ટલી થોડી પ્રિપેર છું કે મારા ઘરમાં પણ બે દીકરી દીકરાઓ છે તો બે દીકરીઓ આવશે, તો મારે એને કેવી રીતના ટ્રીટ કરવી જોઈએ જેથી, અ મારે કારણે કે અમારા મારા હસબન્ડને મારે અમારે કારણે, અમારા છોકરાઓની લાઈફમાં કોઈ ડિસ્પ્યુટ ઉભો ન થાય.
બઉ સાચી વાત છે કરી તમે, અને તમને હું કહું કે અમારી ઓફિસમાં પણ અમારા કલીગ છે એ કેટલા ઘડ બધી મેરિડ છે આવે છે ઓફિસમાં, અને એમાં એક હમણાં જ કઈક એક વર્ષ લગ્ન થયેલા છે, અ અને પૈસા ટકે તો અ લાગ્યું કે કારણ કે વાડીઓ છે એલે બધું છે, અને છોકરી છે એલા બાપા પૈસાદાર છે અને છોકરાનું પણ ઘરે વાડીઓને બધું છે એટલે ચાલ્યા રાખે પણ મેં જોયું ભલે ભણેલા છે, પણ એટલું ભણતર પણ તું બરાબર વ્યવસ્થિત મગજમાં ઉતાર્યું નથી કે ભણતરનો મતલબ શું? કે આજે કહીએ કે અમે કેવું થાય છે કે ભાઈ હરોજ અમારી ઓફ ઓફસ હે જોઈએ કે જ્યારે પ્રોબ્લમ આવે અડીએનો વર એમ કે આજે હું જમવા નથી આવવાનો એટલે આ કે હું, એ બહાર જમવા જઉ છું તું બાર જવા જાય છે તો હું બાર એમ કરી ઘરમાં સાસુને ફોન કરી દે કે આજે ઘરે જમવાની નથી, એટલે અમારી આજુબાજુ જયા હોટલો ત્યાં અમારી બીજી બધી બેનપણીઓ સાથે જમવા જાય, એટલે ઘણી વાર આ ચર્ચા થતી હોય એટલે મને એ જ વિચાર આવે કે આ યુગ ક્યાં જઈ રહ્યો છે? શું થઈ રહ્યું છે? આટલી મોંઘવારીમાં પણ લોકોને આવી જતના ખર્ચા કરવાનું પસંદ છે ઠીક છે હવે આવા તો કઈ કરી લ શકે પૈસા છે એટલે બધું ચાલે. પણ આ જે દેખાદેખી છે હસબન્ડ અહિયા ગયો હું પણ અહીંયા જાઉં હું મારી મન મરજી કરું, એને લીધે ક્લેસ એ લોકો ડેઇલી ઉભા જ હોય ભાઈ જોઈએ ફોન ઉપર પણ ગરબા ગરમી થાપતી હોય એટલે કાલ બલા અત્યારે તો ઓલા ઈયરપોર્ટસ લાખીને ડિસ્કશન ચાલતું હોય ગાડી છેક દસ-બાર કિલોમીટર થી ચલાવીને આવતી હોય, આ જ ડિસ્કશન ચાલતું હોય મગજ ગરમ હોય. એટલે કામમાં ધ્યાન રે નહી. અને સાથે-સાથે અમારી ઓફિસમાં બીજી પણ એક કલિક એવી છે. કે એની બલ્ટ- અ ડા આવી ગઈ છે ઘરે, કે એમાં કારણ આમ જુઓ તો બંનનો વાક છે પણ ખરેખર જુઓ તો આનો પણ વાક છે કે એ જમતા જમવાનું બરાબર બનાવતા આવડતું નથી સ્વાદિષ્ટ બનાવી શકતી નથી. અને સાસુ કે તો ગમે નહી, અને એ વર્ષે એ લોકો બાલું વધારે બાલે. એ લીધે એ લોકો ડિફરન્સપ વધી ગયા હવે છોકું છે છોકું એ ઘરે આવી બેસી ગઈ છે, અને ભલે હવે છોકરો પણ એ રીતે સમજદાર છે એલે ખબર છે મોબાઈલ એ તમે જેમ કીધું કે કાલ ઉઠીને ડાયવર્સ કરે કે પૈસા માગે તો ક્યાં જવું, એટલે ઈ પણ સાજ ઓની પણ સા બેઠી આજે સાંત બેઠવામાં કેવું છે કે છોકરાનું જે કેરિયર છે. છોકરા ને પણ અસર પડે છે, કેટલા જણા પૂછે કે તારા ફાધર ક્યાં છે શું છે સુલીત આ બધા એક બેલ્ટલી આ બધા એક ટેન્શન આવે છે, જે સમજવું જોઈએ બધાએ, એવું મારું માનવું છે. તમારું શું કેવું છે આ બાબતમાં?
છોકરાઓની ઉપર તો ખાસ અસર થાય છે. ઇવન ડિવોર્સ નહી મા બાપ જો એક બીજા સાથે વાત કરતા હોય. તો એની પણ અસરો કારણ કે છોકરા મગજ કુમળા હોય છે. એ ખાલી સામાન્ય ઝગડો હોય ને તોકો એ લોકોને થઈ જાય કે મારા મમ્મી પપ્પા ઝઘડે છે. ને એ લોકો આજુબાજુ જોતા હોય કોઈનુ બ્રેકઅપ થઈ જતું હોય. તો એ લોકો ના છોકરાઓ પણ કુબડા એકદમ કુબડા અ દિમાગ ના હોય. તો એ લોકોને પણ એ જ જણાવતા હશે. કે ભાઈ આ મારા મા બાપનો ઝઘડો થયો આજે કલે ઉઠીને મારા પપ્પાનો ગુસ્સો આવો છે. કે મારી મમ્મી આવી છે. તો એ લોકો નુ શું થશે. એ લોકો ઝઘડો કરશે તો. મારે આ હું શું કરું? અમે લોકો ક્યાં જશું? એ લોકો છૂટા પડશે તો શું કરવું? આવી રીતના હજાર પોતાનું જે કેરિયર છે. કે છોકરાનું ભણવાનું છે. કે પોતાની જે બી એક્ટિવિટી હોય છે. એમાં ધ્યાન આપી શકતા નથી. અને ઘણી વાર મેં એવું પણ જોયું છે. કે ઘણા છોકરાઓ આડે રસ્ જતા રહે છે. જો વધારે પડતા મા બાપના ડિસ્પ્યુટ હોય. તો ઘરમાં વાતાવરણ સાત ના રહેે. પ્રફુલ્લિત વાતાવરણ ના રહે તો એ ચોક્કસ છોકરાઓ ઉપર અસર કરે છે. એ તો એટલે નાનપણથી હું કે આજુબાજુ કેવું ચાલતું હોય. ને એની બાળકો ઉપર શું અસર થતી હોય. એટલે એ તો હું જો ઘરનું વાતાવરણ શાંત રાખવું હોય તો સૌથી મહત્વનો ફાળો માનો હોય છે અને બાપનો કે ઘરમાં અ એક ડેકોરેટમ મેન્ટેન કરી રાખે કે એક વ્યવસ્થિત હળું વાતાવરણ હોય. ને અમુક ઉમર પછી બાળકો સાથે જો અ મિત્રની જેમ રહીએ. તો એ લોકો પણ આપણને બધી વાત શેર કરે. એ કરતા પહેલા આપણે આપ વાત કરતા આપડે વાત વાત શેર કરી જોઈએ. જે રીતના કે હું સ્કૂલમાં અમુક આપણે બ બધી એકદમ મઅ મહત્વની વાત હોય પણ નોર્મલી લોકો વાત કરીએ. એટલે એ લોકોને એમ થાય કે હા મારા મારા મા બાપ મને વાત કરે એ પણ કરવી જ જોઈએ તો એ વસ્તુ એ લોકોને ડેવલપ કરવી જોઈએ. ઘરનું વાતાવરણ સ રહે. અને એક રીતેનું વાતાવરણાંત શાંત રહે રિલેશન જો સારા રહે, તો હું એમ ઈચ્છું છું કે આજના છે તો એ જોઈ છોકરા મોટા થાય છે. તો છોકરા પ્રયનો કરશે
બરાબર છે. આ બહુ સરસ આજે બહુ સારી ટોપિક પર આપણે વાતચીત કરી. ફરી આપણે બીજા ટોપિક ઉપર વાત કરીએ. ચાલો આવજો.
આવજો આવજો.